આવી રહ્યો છે મારો અવાજ
હા, એકદમ સારી રીતે આવી રહ્યો છે મારો અવાજ આવી રહ્યો છે
હા આવી રહ્યા છે આવી રહ્યા છે. શું કેવું તમારા બાજુ લીમડા ના ઝાડ કેરી ના ઝાડ એવા બધા ઝાડો છે કે નહીં અને વરસાદ આવતો છે કે નહીં મારે તો અહિયાયા બઉ વર્ષ વરસાદ આવતો છે. આજે શું કેવું બીજું કઈક નવા જૂની છે કે નહી આ પછું તો હાલે વરસાદનું વાતાવરણ એવું થઈ રહ્યું છે અને દરિયામાં પણ એવી એવી લહેરો આવી રહી છે કે મારે શું કેવું તમને અહયા જે વાતાવરણ થયું છે. જોવા લાયક છે છે એકદમ સુંદર દ્રશ્યો બની ચુક્યો છે અને આગળ જતા એવા જ દ્રશ્યો જો રહે તો આપ આપને જોવાની પણ વધુ મજા આવે. મેં તો આ વખત મારા ફેમિલી જોડે ગયો તો ફરવા નાચતો હતો ત્યા એ બધું ઘૂમ બધું મજા આવી ગયો હતો હતા એવું બધું હતું કસે ગયા કે નહી ગયા
અમે ભી હા ઘણી જગ્યા ગયા હતા સાપુતારા ગયા હતા પછી ઘણી બધી વિરલસન હિલ ગયા હે અને ઘણી જઈ ઘણી બધી એવી નવી નવી જગ્યાએ ગયા હતા ત્યા ઘણું બધું સારું કામ ચાલી રહ્યા છે બધી જગ્યા વૃક્ષો રોપાઈ રહ્યા છે અને નવા નવા છોડો તમે કીધા લીમડાથી માને પીપળો માંનીને ઘણી બધી આંબા અને ઘણા બધા એવા નવા નવા વૃક્ષો જ્યાં જગ્યાઓ ખાલી પડી રહી છે અને જ્યાં વૃક્ષો રોપાઈ જાય એવી જગ્યા પર સરકારે ઘણા બધા વૃક્ષો રોપ્યા છે જે એ તેવું આવવું બધું વધું કામ કરે છે તો સારી રીતે વરસાદ પણ આવી શકે છે અને પવન માટે પણ ખૂબ જ જરૂરી છે. જે વૃક્ષો જેથી ને સરકાર હમણાં ઘણી બધી નર્સરીમાંથી આપણને સસ્તા ભાવે વૃક્ષો આપે છે, ફૂલો આપે છે, જે આપણે આપણી ખાલી જગ્યા ઉપ લગાવી શકીએ છીએ જે જેથી કરીને આપણે આજુબાજુ હરિયાળલીનો માહોલ આવી શકે જેથી કરીને પવન સારી રીતે ફૂંકાય વધ પડતી ગરમી ન પડે તે માટે સરકાર ખુબ જ આગ્રહ થી આગળ વધી રહી છે. તેઓ સ્કૂલો માં પણ આવું બધું વૃક્ષો મોકલાવે છે, જે રોપવામાં આવે છે અને ઘણી જગ્યાએ તેના વિદ્યાર્થીઓ કાર્ય કર રહ્યા છે તે માટે સરકારે પણ ઘણી બધી સ્કૂલોને એવા બધા આપ્યા છે, જેથી કરીને
હા વાત સાચી છે આમ તો તમે કશે ફરવા ગયા હોય ત્યાં હમણાં જો તથલમાં કેવું બધ ડેવલપ કરી નાખ્યું છે, હું તિથલ ગયો હતો અને બે ત્રણ દિવસ જેવા થઈ ગયા છે, એટલું મસ્ત વાતાવરણ હતું ને કે ત્યાં પબ્લિકો એટલું બધું આવતા ન હમણાં તો બેસવાનું પણ એવું એવું બધું મસ્ત બનાવી દીધું છે ને કે રે શું કેહેવું અને દમણ ભી હમણાં તો ડેવલપ થવા માંડી છે દમણ માં એરોપ્લેન બન એરોપ્લેન એટલ કે જે એરપોર્ટ છે એ પણ હમણાં અ કર્યું છે ને આપણારી નરેન્દ્ર મોદી અને હમણા થી લઈને અહિયાં તણ સુધીની ફ્લાઇટ ચાલુ કરવામાં આવી છે અને સુરત વાડી પણ ચાલુ કરવામાં આવી છે અને આગળ જતા એવી પણ વાત છે કે મુંબઈ મુંબઈ દમણથી લઈને અમેરિકા લઈ ને એવી ફ્લાઇટ ચાલુ કરવાની વાત ચાલી રહી છે, તમાર શું જા તમે શું જાણો છો એવું
હા હા જાણો છો ને હા જાણીએ ઘણું બધું એ દમણમાં ડેવપમેન્ટ થયું છે, દમણ ખુબ જ સારી જગ્યા છે ત બે સવાની પણ મજા આવે છે, રાતનાનો સમય ત્યાં એકદમ જોરદાર હોય છે ત્યાં ઘણા બધા આવે છે ફરવા માટે અને મોજ માણે છે ત્યાં ઘણું બધું એવું હમણાં ડેવલપમેન્ટ થયું છે. અને બધી જગ્યા હણા ડેવલપ સારી રીતે થઈ રહ્યું છે ઘણી જગ્યાએ નવું નવું બરું ચાલી રહ્યું છે જેથી કરીને આપણા માટે પણ એ ખુબ જ સારું છે. આપણે પણ તેના માટે આગળ જવું જોઈએ જેથી કરીને આપણને પણ એવી બધી નવી નવી છે. બધું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, ત્યાં આપણને પણ ફરવાનો મોકો મળે આપણાં તિથલમાં પણ ઘણું બધી ઘણી બધી ડેવલપમેન્ટ થઈ રહી છે, ત નવું બધું બની રહ્યું છે જેથી કરીને ટુરિસ્ટોને પણ મજા આવે જેથી કરીને વલસાડમાં પણ એવી બધી નવી કારકિર્દીો ચાલી રહી છે જેથી કરીને ટુરિસ્ટ ઘણા બધા આવે અને ત્યાનું પણ નેચર બધાને જોવા મળે જેથી કરીને હમણાં બધું ઘણી જગ્યાએ જળ પણ રોવામાં આવી રહ્યા છે, જેથી કરીને ગરમી ઓછી પડે અને બધાને છાયડો મળે, જેથી કરીને આપણા ઘણી બધી સ્કૂલોમાં એવી બધી પ્રોજેક્ટો પણ ચાલી રહી છે, જ્યાં બાને વૃો આપવામાં આવે છે અને રોપડવામાં આવે છે, તેના વિશે તમે શું કહેશો?
હા. સાચી વાત છે. તમારી જો કે હમણાં બીજે તો હમણાં વરસાદ આવે છે એટલે આપડે બીજ વી જગ્યા હલ છે એ બધી ઘણી બધી જગ્યાઓ છે અહિયાં વિલ્સન હિલ નજીક આવેલું છે એક હિલ સ્ટેશન વિલ્સન હિલ હિલ સ્ટેશન આવેલું છે. ત્યાં પણ ખુબ સારું વાતાવરણ છે, પરંતુ વરસાદ હવે આવે તો ખબર પડે કે કેવું વાતાવરણ રહે છે મોટી કરો પણ થી મોટ મોટા ચામાંચ ત્યાં પણ બહુ સારી હવા આવે છે, વાદળો નજીકથી જાય છે, અને આપડું થી ફ ત્યા બેસવાની અને ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરવાની. ત્યાં જ આજુબાજુમાં એક ધોધ પણ આવેલો છે. જોજર કરીને ગામમાં ધોધ આવેલો છે તે ધોધ પણ બહુ સારો છે અને બહુ વિશાળ છે ધોધ અને બીજા ગણેશ ધોધ ને એવા ઘણા બધા ધોધો આવેલા છે.
હા હમણાં ઘણા બધા ધોધો વરસાદ આવી રહ્યો છે જરા જરા એટલે ઘણા બધા ધોધો પણ હવે એક્ટીવ થઈ રહ્યા છે. જેનાથી વરસાદ પડી રહ્યો છે. એ બધું જોવાની ઘણી બધી મજા આવે જેમકે ગરુડ રૂપા શંકર ધોધ થી માણીને એવા ઘણા બધા ધોધ આવેલા છે. કે જ્યાં જવાની મજા આવે છે. અને વરસાદ ત્યાં વધુ આવે ત્યાંથી ધોધ પણ જોરથી પડે છે. અને ફોટા ફાડવાથી પાણી ફરવા જવાની પણ વરસાદમાં ઘણી બધી મજા આવે છે. ઘણા બધા ટુરિસ્ટો આવે છે જેથી કરીને ત્યાં ઘણી જ જગ્યાએ ગંદગી પણ થાય છે. જે આપણે કરવું જોઈએ નહી આપણે ગંદગી કરવી હોય તો આપણે જવું જ ના જોઈએ જેથી કરી તેની જગ્યાઓ પણ સ્વચ્છ હોય આપણે જો કચરો હોય તે આપણે સાથે લાવવો જોઈએ ત્યાં નાખી આવવો જોઈએને જેથી કરીને ત્યાં પણ સ્વચ્છ જળવાઈ રહે બીજા જો વ્યક્તિઓ આવે તેઓ પણ એવું કરે તો આપણે તેના માટે ના પાડવી જોઈએ જેથી કરીને નાની જગ્યાઓ સ્વચ્છ હોય અને પાણી પણ સ્વચ્છ હોય જેથી કરીને આપણને જોવાની અને ન્હાવાની જે ફોટા પાડવાની પણ મજા આવે જેથી કરીને આપણને ત્યાં સારું દ્રશ્ય જોવા મળે અને કોઈ પણ પ્રકારની તકલીફો ના આવે જેથી કરીને એવી બધી સ્વચ્છતા અંગે આપણે પણ માહિતી આપવી જોઈએ જેથી કરી ગમે ગમે તે કચરો કે ગમે તે વસ્તુ ન નાખવી જોઈએ તમારે શું કેવું? છે?
અચછા પરિવાર સાથે ફરો. કચરો નઈ ને ખાસ કરીને આપણે ઈન્ડિયાની પબ્લિક જ એવી છે કે ગમે ત્યાં ગમે ત્યાં પ્લાસ્ટિક નો કચરો એવું ગમે ત્યાં નાખી જાય છે. એના કારણથી જે જગ્યા હોય છે. એ પણ ખરાબ દેખાય છે. અને આગળ પણ એવું બધું સારું રહેતું નથી. થી અને બહુ ખરાબ એક જગ્યા હતા ભીવતાસ કરી ત્યાં ભીવતાસ કરીને ધોધ પણ આવેલો હતો ત્યાં તો એમાં ત્યાં એવું છે એવો ધોધ છે કે ત્યાં આપણે ત્રણ નદી સાથે ત્રણ નદી આવે છે. ત ત્રણ નદી એક નદી આવે છે બે ધોધ આવે છે. ત્યાથી ત્રં પડે છે. નીચે બાવીસ બસલી ઊંડાઈ વાળું તે ધોધ છે તયા થીની આવે છ. એનાથી મેઘ સાપુનને દેખાય છે. પેલા હવામાં તમે જોયું છે એ વસ્તુ?
હા જોય છે ને એ બધું આપડા ફળિયામાં પણ થી માંડીને ગામડાઓ પણ જો વરસાદ આવે ત્યારે આપણને આ મેઘધનુષ જોવા મળે છે. જો તે એકદમ સુંદર સારી રીતે દેખાતું હોય તો આપણને ફોટો પાડવાની પણ ઘણી બધી મજા આવે છે. જેથી કરીને આપણે એવી બધી નવી નવી જગ્યાએ જતા રહેવું જોઈએ. અને આપણો સમય જો હારો હોય તો આપણે ત્યાં જઈને ફટાવો પાડવા જોઈએ જેથી કરીને આપણે દ્રશ્ય દેખાય છે સારું તે આપણને ફોટા દ્વારા આપણને ઝીલી શકે છે જે આપણે પછી આપણે બહાર કેથી જઈએ તો આપણને આવી બધી વસ્તુઓ જોવા ન મળે જેથી કરી આપણે ફોટાઓ પાડ્યા હોય તો તે આપણે જોઈને મજા માણી શકીએ છીએ આપણી જૂની યાદો તેમમાં તાજગી કરી કરી શકીએ છીએ એટલે એ બધી બધી જગ્યાએ આપણે જતા રહેવું જોઈએ અને આપણા આપણે સમય મે પાડતો રહેવો જોઈએ અને ઘણી બધી એવી નવી નવી જગ્યાએ પણ તેમનો સમય પાસ કરવો જોઈએ અને ઘણી બધી એવી વસ્તુઓ છે કે જે આપણે તેમનો ઉપયોગ સારી રીતે કર્યો હોય તો તે માટે તેમને ઘણી બધી એવી નાની મોટી મુશ્કેલીઓ પડે તો પણ આપણે તેમનો ઉપયોગ સારી રીતે કરી શકીએ અને ઘણી બધી એવી મેળ બેસાડી શકીએ જેથી કરીને આપણે એવી ગમે તે નાની મોટી કે જે જગ્યાએ જવું હોય ત્યાં આપડે ફરી જ આવું જોઈએ પછી આપણને સમય મળે ના મળે એટલા માટે આપણે ફરતા રહેવું જોઈ આપણા મિત્રો સાથે કે ગમે તે સગાવાળા આપણે જતા રહેવું જોઈએ
હા સાચી વાત બધી ઘણી બધી વસ્તુઓ નાલી મોટી એવું તો તો જાણવા મળે અને બધી રીતે આપને ખબર પડે કે આપડે ગામ જ નહી બાજુબ ના ગામમાં આ બાજુના શહેરોમાં કઈ રીતે બધું ચાલી રહ્યું રહ્યો છે પણ ખબર પડે અને તમે વાત કરીને ફોટા પાડવા જોઈએ ને હતી તો એ જરૂર કરવું જે કારણ કે એ આપણી મેમરીઝ ને સ્ટોર રાખે છે ફોટા ના ફોટા પછી આપે અહી ગયા હતા અહી ગયા હતા અહીયા આટલી આટલી મજા કરી હતી. અહીંયા આટલું કર્યું હતું અને સાથે આપડે ફરવા જઈએ તો કશે આ ખીચડી પોગ્રામ તો પણ કરો હા રહે જેથી આપણને એક મેમરી બની રહી કે આપણે ત્યાં ગયા હતા અને ત્યાં આ બધી વસ્તુ કરી હતી અને હમણાં તો મોનસૂનની સિઝન છે એટલે ઘણી બધી જગ્યાઓ ફરવાની નીકળશે અને આપણો ડાંગ જિલ્લો એ ડાંગ જિલ્લો એતો ફેમસ નો ફેમસ છે. આ બધી વસ્તુઓમાં જેથી આપણે એ વસ્તુના અહ માટે આપડણે ફરવું જોઈએ અને ને ઘણું પછી આપડે ઓગમાં આવેલું છે ગીરા દો આવેલું છે એ પણ જોવા રે અને બી અંબઈ દિલ્લી મો થી લઈને વગઈ લગીની ટ્રેન પણ જાય છે મિની અહ મિની અહ ટ્રેન જેમાં સિંગલ ટ્રેક હોય છે તે ટ્રેન માં જવ જોઈએ એમાં ખુબ સું-સુંદર દ્રશ્યોને એવા બધું દેખાય છે આપણને પણ જો આપડે જાવું જોઈએ. તમે શું બેહ-બેસ્યા છો?
હા એકદમ સારી તમારી વાત કહી છે આપણેે તેમાં જવું જો હમણાં તમે કીધું તે હા તમે કીધું તે પ્રમાણે કે હમાણા ડાંગ નો જિલ્લો ખુબ જ પ્રખ્યાત છે જ્યાં વરસાદ પડે પછી ત્યાં જવાની જો મજા આવે છે ને ના કેટલા બધા લોકો ફક્તનું નેચર જોવા માટે ડાંગમાં જાય છે જ્યાંનું નેચર એકદમ મનોહર હોય છે અને ગામડાની સ્થિતિ એટલે તો તમે જાણો છો કેટલી મન મોહક હોય છે એટલે ઘણા બધા લોકો ફક્ત ડાંગમાં જો વરસાદ આવે પછી ધામનું દ્ર દૃશ્યમ મોહવા માટે જાય છે. એવા કેટલા લોકો આપડે પણ જવાનું છે આ વખતે તો તમારે શું કેવું છે. તે બાબતે આપણે પણ આગળ જઈશું પરંતુ હમણાં તમે કધું તે પ્રમાણે ડાંગમાં કેટલી એવી બધી જગ્યાઓ છે જ્યાં ફરવા લાયક છે. એટલે આપડણે ત્યાં ભી જવું જોઈએ ડાંગમાં તો હમણા વરસાદ આવે એટલે ત્યાનો માહોલ તો એકદમ મનોહરૂપ છે. એથી કરીને આપણે ડાંગ ને એ તો તમે જાણી છીએ કે કેટલા બધા લોકો ટુરિસ્ટો ફક્ત ત્યાં ફોટા પાડવા અને ત્યાં મનમોહક દ્રશ્યો જોવા મા ટે ડાંગના જિલ્લામાં જાય છે ડાંગ માં તો વરસાદ પડે તા ના બધા બધા ટુરિસ્ટો ની અવર જવર એકદમ વ ખુબ જ વધી જાય છે અને જો ત્યાં વધુ વરસાદ પડ્યો હોય તો તો એકદમ મનમોહક દ્રશ્ય એકદમ લીલુંછમ વાતાવરણ ત્યા આપણને જોવા મળશે ડામમાં ફક્ત ચોમાસામાં જ એવી સ્થિતિ જોવા મલે છે ઉનાળામાં તો ત્યાં એકદમ સૂકો થઈ જાય છે જેથી કરીને હમણાં ફક્ત ટુરિસ્ટોના ફરવા માટે આવે છે. તમારે શું કેવું છે એ વાત?
હા સાચી વાત છે. આ ડાંગમાં જઈ તો આપડે ડાંગમાં વા વોટરફોલ છે. ફિર બડોન હિલ સ્ટેશન છે. એ પણ ફરજો એ પણથી સારું કહેવામાં આવે છે. અને હમણાં જો આપડે ઓહે તો હરિચંદ્રગઢ છે એવા જો જોવાય કિન કારણ કે એનું એક મોનસૂન છે ઉપરથી બધા જ જે નજારા હોય એક હિલ સ્ટેશન છે અને ત્યાં મહાદેવ મંદિર છે અને ત્યાં એક સ્તંભ પ્રાપ્તું મંદિર રચાયેલું છે જે જોવા જોઈએ અને તે ગણવાનું આવે છે કે તે જો સન ટૂટી જાય તો આ થી ધર ધરતી નો વિનાશ થઈ જાય એટલે એવું તો આ પેલા આપડે એને દર્શન કર- બજુ એના અને બીજી ઘણી બધી જગ્યાઓ એવી છે કે ત્યાં આપણેે જઈ શકીએ અને બધું કરી શક ક્યાર અને આગળ પણ આપણેે ફરવા કસે જાય તો આપડે ગંદકી ના ફેલાવી જોઈએ. એ રીતની તો માનું છું જો આપડે ગંદકી ફેલાવશું તો ત્યાં સ્થળ ખરાબ થશ તે અને વધારે